કેમ છો મજામાં?
હા બસ મજામાં તું કેમ છે?
બસ મજામાં અવાજ આવે છે ને બરાબર?
હમ.
આજે આપડણે સમય નું મહત્વ સમજીએ?
હા.
કેમ આજકાલ વહેલી આવી જાઉં છું ઘરે?
હા. આજે વિચાર્યું કે સમયસર નીકળું કેમકે- - દરરોજ તો મોડું થવાથી આમ એવું લાગે કે ઘણું નુકસાન થાય છે.
વાત તો સાચી છે. સમયની કિંમત સમય જાય પછી જ માણસ સફળ બને છે.
હા તું સમય નું આયોજન કેવી રીતે કરું છે?
હું દરરોજ સવારે વહેલી ઉઠું છું પ્લાનિંગ કરું- - કયું કામ પહેલાં કરું અને કયું પછી કરું એ બી નક્કી કરી લઉં છું હું.
હું પણ પ્રયત્ન કરું છું પણ ઘણી વાર છે ને મોબાઈલ માં અને મોબાઈલ માં એટલી મજગૂલ- - થઈ જઉં છું ને તો મારો સમય એમાં બહુ બગડી જાય છે.
હા મોબાઈલને લીધે તો- - અમુક વખત સમય કઈ જતો રે ખબર જ નથી પડતી- - આજકાલ મોટાભાગના લોકોની આજ- - સમસ્યા છે પાંચ મિનિટ માટે ફોનમાં હાથ- - ફોન અ હાથમાં ફોન લઈએ અને- - ખબર જ ના પડે કે એક કલાક પસાર થઈ જાય.
સાચી વાત હા. સોશિયલ મીડિયા પર સ્ક્રોલ કરતા કરતા સમય ક્યાં નીકળી જાય ને- - એ જ નહીં ખબર પડતી આપણને એવું થાય કે ચલ ને પાંચ મિનિટ આ વસ્તુ જોઈ લઈએ આપણે. પણ પાંચ મિનિટ નો અડધો કલાક કઈ જતો રે ખબર જ ના પડે.
બિલકુલ. સમય એક એવી વસ્તુ છે જે એકવાર પસાર થઈ જાય પછી પાછો - - નથી આવતો.
સાચી વાત પૈસા ફરી કમાઈ શકાય. પણ સમય પાછો મેળવી શકાતો નથી.
હા મારા પપ્પા હંમેશા કહે છે. જે વ્યક્તિ સમયનું સન્માન કરે છે સમય પણ તેમનું સન્માન કરે છે.
હા ખુબ સરસ વાત છે. કોલેજમાં પણ જે વિદ્યાર્થી નિયમિત રહે છે ને તેજ સારા માર્ક્સ લાવે છે.
હા એ વાતો સાચી છે પરીક્ષા પહેલાં એક એક જ દિવસે બધું યાદ રાખવાનો પ્રયત્ન કરીએ તો મુશ્કેલી પડે. તો સમય કાઢીને પહેલેથી વાંચેલું હોય તો થોડું સારું લાગે.
હા જો એ આપણેે દરરોજ બે બે કલાક પણ નિયમિત અભ્યાસ કરીએ ને તો પરીક્ષા વખતે છે ને આપણને લોડ ઓછો પડે. કે ચલો પહેલે થી થોડું વાંચેલું છે. તો અત્યારે થોડું એક વખત રિવાઈઝ જ કરવાનું રહેશે.
હા. જો દરરોજ બે કલાક પર નિયમિત અભ્યાસ કરીએ તો પરીક્ષા વખતે તણાવ ઓછો રે. કે હવે આટલું વાંચવાનું રહી ગયું. આટલું બાકી રહી જશે કાલે શું લખી
સમય નું આયોજન માત્ર અભ્યાસ માટે નહી પણ જીવનના દરેક ક્ષેત્રમાં જરૂરી છે.
હા ઓફિસમાં પણ સમયસર પહોચવા પહોંચનાર કર્મચારીની સારી છાપ પડે છે.
હા અને જે વ્યક્તિ વારંવાર મોડું આવે ને તેના પર વિશ્વાસ ઓછો થઈ જાય કે આ તો દરરોજ મોડો આવે છે. આ બહ આડસુ લાગે છે આનું કામ બરાબર નઈ હોય એવું નહી કેતા કે ફર્સ્ટ ઈમ્પ્રેસન ઇઝ ધ લાસસ્ટ ઇમપ્રેસન. એ પે પેલા અઠવાડિયામાં જ બધા દિવસે મોડો આવે. પછી એની ઇમ્પ્રેશન એવી જ પડી જાય. કે આ વ્યક્તિ તો કામમાં એવો જ હશે. બરાબર કામ બી નહી કરે.
હા અને જે વ્યક્તિ વારંવાર મોડો આવે તેના પર વિશ્વાસ ઓછો થાય. સાચું કહું ને
હા સાચું. સમય પાલન પણ એક સારી આદત છે.
હા ત ક્યારે એવું અનુભવું છે કે સમય બગાડવાના કારણે કોઈ હાથમાથી નીકળી ગઈ હોય.
હા એક વખત ઇન્ટરવ્યુ માટે છે ને મોડી પહોંચી હતી. તો ઇન્ટરવ્યુ થઈ ગયું હતું અને મને છે ને એ ઇન્ટરવ્યૂ માટે બીજી વખત અ તક જ ના મળી કે મારું બીજી વખત ઇન્ટરવ્યુ થાય.
ઓ પછી શું થયું?
ત્યારથી હું છે ને દરેક કામ માટે છે ને ઓછામાં ઓછી વીસ કા તો ત્રીસ મિનિટ પહેલા છે ને એ જગ્યાએ મારું પહોંચી જવાનો તો ટાર્ગેટ રાખું જ કેમકે એક વખત આપડાથી ભૂલ થઈ ને ભૂલ આપણને માઈન્ડ માં યાદ રહી જાય. કે ભાઈ આ વસ્તુ થઈ છે તો હું આ આ છે ને ભૂલ બીજી વખત નહી કરું હું થોડું વહેલું જ પોકી જઈશ એ જગ્યા એ
ખુબ સરસ હું પણ એલારમ રાખું કા તો ટુ ડુ લિસ્ટમાં ઉપયોગ કરું છું. કે આ મારી લિસ્ટમાં રાખું છું કે આ કામ મારે આ સમયમાં પૂરું કરી દેવાનું
હા ક્યારેક લોકો કહે છે કે સમય નથી સમય નથી પણ એ લોકો ફોન માંથી ઊંચા આવે ત્યારે એમની જો સમય મળે ને
હા હકીકત માં સમય બધાને સરખો મળે છે. ફરક માત્ર એ છે કે કોણ તેનો યોગ્ય રીતે ઉપયોગ કરે છે.
હા સાચી વાત સફળ લોકો માટે પણ ચોવીસ કલાક છે. અને બધા માટે સરખા જ કલાક છે ચોવીસ કલાક જ છે. કોઈ માટે વધારે નહીં કે કોઈ માટે ઓછા નહી.
હા જો તેઓ દરેક મિનિટ ન આયોજન કરે ને તો કેટલા સફળ બણે
હા મને લાગે છે કે સમય બગાડ સમય બગાડવાની સૌથી મોટી આદત પછી કરીશ એ છે.
હા ટાળવાની આદત ઘણા સપના અધૂરા રાખે છે. એ તો એકદમ સાચી વાત છે એક વાર તમે કામ ટાળો પછી એ તમે ટાળતા જ રહો તમને કરવાની ઈચ્છા જ ના થાય.
હા આપડે એવું કહીયએ ખબર કે ચલ ને આજથી વાંચવા નહી બેસું પછી કરીશ કાલે વાત ચી આજ નહી લખું પછી કરીશ પછી કરીશ એમાં જ આપડું કામ ના થાય.
હા
હા જો આજે કરવાનું કામ આજે જ પૂરું કરી દઈ ને તો મનમાં પણ આપણને શાંતિ રહેે કે હાાઈ સાજનું કામ મર
અવાજ આવે તરણ સમયનું મહત્ત્વ માત્ર કામમાં નહીં સંબંધોમાં પણ છે.
એટલે
પરિવાર સાથે સમય પસાર કરવો મિત્રો સાથે વાત કરવી અને પોતાના સ્વાસ્થ્ય માટે સમય કાઢવો પણ એટલો જ જરૂરી છે.
હા ઘણા લોકો આખો દિવસ કામ કરે છે. પણ પોતાના માટે સમય જ નહી કાઢતા
હા પછી તણાવ વધે છે અને સ્વાસ્થ્ય ખરાબ થાય છે.
એટલે સંતુલન તો ખુબ જ જરૂરી છે.
એકદમ સમય ન યોગ્ય આયોજન એટલે કામ પરિવાર આરામ અને સ્વાસ્થ થાય ઘણા માટે સમય આપવો
હા તારા જીવનનોો સૌથી મોટો પાઠ શું છે.
સમય કોઈની રાહ જોતો નથી. અ વાજ જે આજે કરી શકાય તે કાલ પર છોડવું નહી એટલે સમય કોઈની જોતો નથી જે આજે જે કરી શકાય કારાલ માટે છોડવું નહીં
બરાબર
મને પણ હવે સમજાઈ ગયું છે કે સફળતા એક દિવસમાં નહીં મળતી પરંતુ દરજ સમયનો યોગ્ય ઉપયોગ કરવાથી મળે છે.
ચાલ આજથી એક નિયમ બનાવીએ
કયો નિયમ?
દરરોજ સ સવારે દિવસનું આયોજન કરીશું. મોબાઈલનો ઉપયોગ મર્યાદિત રાખીશું, અને મહત્વના કામ સમયસર પૂરા કરીશું.
હા પાકું છ મહિના પછી આપણે જાતે જ ફેરફાર અનુભવીશું. અને યાદ રાખ ઘડિયાળ માત્ર સમય બચાવે છે. પરંતુ સમયનો સાચો ઉપયોગ કરવો આપણા હાથમાં છે.
હા ખુબ સુંદર વાત કઈ.
હા તો સમયની કદર આપણેે કરીશું, તો સમય આપણી કદર કરશે.
બિલકુલ સાચી વાત.
તો આજે થી જ એક નિયમ બનાઈએ. કે રોજનું કામ કરવાનું એક લિસ્ટ બનાવીને અને એટ જેમ બને એમ એ કામ પૂરું કરીએ.
હા દરરોજનું દરરોજ કામ કરીશું તો વહેલું એ થશે.
હા મારી જોડે બી એક બનાવ બન્યો તો. ઇન્ટરવ્યૂ માટે પાંચ મિનિટ માટે લેટ મોડું થઈ ગયું હતું. એમાં ઇન્ટરવ્યુ નતું આપવા દીધું.
હા એ પછીથી તમારો નિર્ણય શું છે સમય માટે?
એ પછીથી પસ્તાવો થાય છે કે કઈએ બી ઇન્ટરવ્યુ હોય, પરીક્ષા હોય, ગમે તે હોય ઘરેથી એક કલાક તો વહેલું નીકળી જ જવું એ જગ્યાએ. ભલે તઈ જઈને બેસવાનું થાય. પણ સમય પેલા નીકળી જવો.
સાચી તમારી.
હા તો હવે સમય બગાડ્યા વગર લાઈબ્રેરી જઈએ? અને આજથી જ વાંચવાનું ચાલું કરીએ આગળ માટે.
હા
તો આજથી જ સમયનું સાચું મહત્વ સમજીએ. અને જીવનમાં આગળ વધીએ.
હા
હ હા ચાલો.
ચલો.